હા.
કેમ સો માંજમા?
બસ મજામાં તમે બોલો?
બસ મજામાં તમારી તબિયત કેવી છે?
બસ એકદમ સરસ, તમારી કેવી છે શાંતિ છે તમારે?
હા શાંતિ છે.
બોલો આજે કયા વિષય પર ચર્ચા કરવી છે?
આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરી કરી રહ્યા છીએ જેમ કે જે આજે આપણા દરેક જીવન માટે સૌથી મો જોડાયેલું છે. વિષય છે જેમ કે મોબાઈલ ફોન આશીર્વાદ આપે કે અભિશાપ?
હા એ તો ખૂબ મહત્ત્વનો વિષય છે, કારણ કે આજકાલ જે છે. એ મોબાઈલનો ઉપયોગ જે છે એ ઘણો બધો વધી ગયો છે.
હા એ તો છે. તો મારા મત પ્રમાણે મોબાઈલ એક આશીર્વાદ છે. તેની મદદ થી આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલી વ્યક્તિ સાથે. સેકન્ડમાં વાત કરી શકીએ છે, આપણે ભારત માં હોઈએ કે કોઈ બીજા દેશમાં એની સાથે આપણે કોઈ સેકન્ડમાં વાત કરી શકીએ છે. વિડીયો કોલ કરીને વાત કરી શકીએ છી.
હાા એ તો તમે સાચી વાત કહી, કે અ મોબાઈલ ફોન જે છે. એ એક બાજુ જે છે એ આશીર્વાદ છે, જેમ તમે કહ્યું એમ. કે લોંગ ડિસ્ટન્સમાં આપણું કોઈ હોય. તો આપણે એની સાથે વાત કરી શકીએ. અને, અત્યારે બધા ક્ષેત્રોમાં જે છે મોબાઈલનો ઉપયોગ જે છે આવશ્યક બની ગયો છે. જેમકે ઓનલાઈન શિક્ષણ બેંકિંગ, શોપિંગ, ટિકિટ બુકિંગ. અને સરકારી સેવાઓમાં પણ હમણાં તો મોબાઈલ ન ઉપયોગથી, બધું સરળ બની ગયું છે.
હા એ તો છે જ કે આપણે શિક્ષણ દ્વારા બેન્કિંગ છે શોપિંગ એ બધું બુકિંગ કરી શકીએ છે. અત્યારે જો વિદ્યાર્થીઓ માટે પણ. મોબાઈલ ખુબ ઉપયોગી બની ગયો છે, તેઓ ઓનલાઈન ક્લાસ કરી શકે છે. વિડીયો જોઈને શીખી શકે છે, અને નવી માહિતી મેળવી શકે છે. એ લોકોને એક દ્વારા એક નવું નોલેજ મળી શકે છે. કે જેનાથી એમને એમનું કોઈ સ્ટડી કરવું હોય તો એમને ઈઝી બનાવી શકે છે.
હા એ તો તમે સાચી વાત કહી, કે જે છે ઓનલાઈન સ્ટડી અને બીજા બધા ક્ષેત્રોમાં જે છે, એને સરળ બનાવી શકે છે, અને અ મોબાઈલ નો ઉપયોગ મેં પહેલા કહ્યું એમ કે કયા ક્ષેત્રોમાં નથી એમ. બધા ક્ષેત્રોમાં છે, પરંતુ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. જો મોબાઈલ નો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો તે નુકસાનકારક બની શકે છે.
હા એ તો એકદમ સાચી વાત છે. જેમ કે ઘણા લોકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે. જેના કારણે સમય નો બગાડ થાય છે. આટલું બધું અત્યારે સોશિયલ મીડિયા અત્યારે વધારે ચાલી રહ્યું છે, એટલે બધાનો અત્યારે વધારે સમય મોબાઈલમાં રહ્યું છે. તો એના કારણે બધાનો સમયનો બગાડ થાય છે. સોશિયલ મીડિયા એ બધાને અત્યારે થોડું નુકસાન પહોંચાડી રહ્યું છે.
હા, અ વધારે પડતો ઉપયોગ કસાનો પણ નહી સારો હોય. વધારે પડતો જો આપડો ઉપયોગ કસાનો બી કરીશું સારી જે વસ્તુ હોય એનું પણ અ વધારે પડતો ઉપયોગ ના સારો કેહેવાય, તો આ તો મોબાઈલ તો એક તો અ એ વસ્તુ છે જે આપડો સમય બનાવવામાં સમય બચાવવા માટે બનાવવામાં આવ્યો હતો. પણ હવે જે છે એ એના લીધે લોકોનો સમય ઘટતો થઈ ગયો છે, એમ એ એવું કહી શકાય આપણે. મોબાઈલ નને વધુ પડતો ઉપયોગથી આંખોની સમસ્યા માથાનો દુખાવો અને ઊંઘની તકલીફ પણ પાછી ઉઊભી કરે છે એમ.
હા એ તો છે જ કે મોબાઈલ ના લીધે વધારે લોકોને અત્યારે એમના શરીર ના દુખ ખાવાની, કઈ પણ સમસ્યા વધી જ રહી છે. એ લોકોને આંખો ના પ્રોબ્લેમ હોય છે. અત્યારે બધાને જેને પણ જોવો એને માથાનો દુખાવાવહુ વધી જ રહ્યો છે. ઇવન હવે તો નાના બાળકો પણ આજકાલ મોબાઈલ ના આદિ બની બની રહ્યા છે. એ એ લોકોને પણ અત્યારે ફોન ના આપો. તો એ લોકોને વધારે ગુસ્સો આવે છે એના લીધે એમના મગજ પર ઇફેક્ટ પડે છે. તેઓ બહાર રમવાના બદલે આખો દિવસ સ્ક્રીન સામે રમે છે. જે રમત આપણે મેદાનમાં રમીએ છેએ એ બધી જ રમત એ લોકો ફોનમાં રમે છે. એટલે એ લોકો હવે મેદાનમાં રમવા જેવી રમતો હવે રમતા જ નથી.
હ હા. એ તો કહ્યું કે એ બહાર રમવાને બદલે આખો દિવસ ફોનમાં રહે છે. અ જેને લીધે શારીરિક વૃદ્ધિ જે છે શારીરિક વિકાસ એમનું જે થવું જોઈએ કુદરત રીતે. એ નથી થતો, અને જયારે શારીરિક વિકાસ અટકે તો પછી માનસિક રીતે પણ એનો વિકાસ જે છે અટકી જતો હોય છે માનસિક વૃદ્ધિ પર પણ એની અસર પડતા જોઈ શકીએ છ છેએ આપણેે. મિત્રો સાથે રમવાનો આનંદ પણ ઓછો થઈ જાય છે એમ.
હા એ તો છે જ. એના સિવાય પણ બીજી એક મોટી સમસ્યા છે કે ફેક ન્યૂઝ, અત્યારે કઈ ન્યૂઝ હોતા નથી પણ સોશિયલ મીડિયા પર એ લોકો બસ એક એવો ટોપિક લાવી દે છે. જેને એ વધારે વાયરલ થઈ રહ્યો છે, તો બસ એ એક ફેક ન્યૂઝ બની જાય છે. અ ઘણા લોકો કોઈ પણ માહિતી ચકાસ્યા વગર આગળ મોકલી દે છે. એટલે એ ન્યૂઝ વધારે ફેક ગણાય છે.
હા એ તો સાચી વાત છે, કે જુઓ ને અત્યારે કોઈ પણ જો અ સ્પેશિયલ જે છે એ અમુક વાર તો આયુર્વેદિક નુસ્ખા પછી સ્કીિન વ્હાઈટનિંગ જે ટ્રીટમેન્ટ આવે છે એના રિલેટેડ, લગાવશો તો ધોળા થઈ જશો આમ થઈ જશે, પછી આ લગાવશો તો આ સમસ્યા દૂર થઈ જશે. પણ જે અસલી મતલબ રિયલ ના જે ડોક્ટર છે. એ લોકોની સલાહ લીધા વગર એ લોકો જે છે એ બધું બોલતા હોય છે. તો એ સાચું છે કે ખોટું એ આપણને ખબર નથી હોતું.
હા એ તો છે જ એના માટે જ અત્યારે જે સાઈબર ક્રાઈમ છે. એ પણ આજે એક મોટી સમસ્યા બની ગઈ છે. અજાણી લિંક પર ક્લિક કરવાથી અથવા ઓટીપી શેર કરવાથી છેતરપિંડી થઈ શકે. અત્યારે ઓટીપી દ્વારા જે છેતરપિંડી થાય છે એ વધારે અત્યારે ચાલી રહી છે. કે કોઈના બેંક માંથી આટલા પૈસા જતા રહ્યા હોય છે. એવું બધું જોવા મળે છે અત્યારે.
હા એ તો તમે સાચું કીધું. આપણે ઘણી વાર ફોનમાં પણ સૂચના આવતી હોય છે કે બેંકિંગને જે શાખાઓ છે, એ તમારી પાસે કોઈ પણ પ્રકાર નો ઓટીપી નહી માંગે. તો કોઈ પણ જે વ્યક્તિ જે છે તમારી પાસે ઓટીપી કે કંઈ માંગે તો ન આપવો જોઈએ, કારણ કે એક જ ક્લિકમાં જે છે. એ તમારું જે બેંક એકાઉન્ટ છે એ ખાલી થઈ જતું હોય છે. એટલે મોબાઈલ નો ઉપયોગ પણ સમજદારી પૂર્વક કરવો જોઈએ.
હા એ તો છે જ પણ મોબાઈલનો એક સારો ઉપયોગ એ પણ છે કે ઈમરજન્સીમાં તરત જ મદદ કરે છે. આપણે એમ્બ્યુલન્સ ને પોલીસ ને કે કોઈ પરિવારજનો ને. સંપર્ક તરત જ થઈ શકે છે આપડું કોઈ કામ હોય છે. એ અટકતું નથી.
હા એ તો તમે સાચું કીધું, કે એમરજન્સીમાં જે છે. એ તરત આપણને મદદ મળી રહી છે. કે કોઈ બીમાર હોય કે કોઈને અ તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની જરૂર પડે તો આપડે એમ્બ્યુલન્સ નો સંપર્ક મળી રહે, ક્યાંક કોઈક ગુનો થતો હોય, મારામારી થતી હોય. તો પોલીસ નો સંપર્ક મળી રહે, અને જે અમુક વાર પરિવારજનો નો આપણે કોઈ ઈમરજન્સીમાં કોઈની મદદ જોઈતી હોય પૈસાની કે ગમે તે ત્યારે જે છે આપણે પરિવારજનો જે આપડા હોય, એમનાથી આપણે સંપર્ક તરત કરી શકીએ છીએ.
હા અત્યારે જે આપડે કોરોના વખતે થયું હતું. તો કે એના દરમિયાન જો મોબાઈલ નું મહત્વ વધારે વધુ સમજાયું હતું, ઓનલાઈન અભ્યાસ કોરોના વખતે બધાને જે ઓનલાઈન અભ્યાસ ચાલતો હતો. ઓફિસ નું કામ અને ડોક્ટરની સલાહ પણ મોબાઈલ દ્વારા જ મળી શકતી હતી. ત્યારે આપણું કોઈ કામ અટકતું ન હતું, કોઈ બીમાર હોય તો આપણે આપડા જે ફેમિલી ડોક્ટર હોય એમની સલાહ લઈ શકતા હતા. આપણું જે ઓફિસ નું કામ હોય એ આપણે ઓનલાઈન મીટિંગ દ્વારા એવી રીતે કામ કરી શકતા હતા, આપણું જે ભણવાનું હતું એ પણ આપણા જે શિક્ષકને એ બધા હતા એ ઓનલાઈન દ્વારા આપણને શિક્ષક ભણવાનું આપણને શીખવી શકતા હતા. એટલે આપણું કોઈ કામ છે એ ફોન મોબાઈલ દ્વારા અટકી શકે એમ ન હતું.
હ હા એ તો તમે સાચી વાત કહી, પરંતુ આજે એવું થઈ ગયું છે કે અ મોબાઈલ ફોન ના કારણે છે ને એક જ ઘરમાં લ હોવા છતાં. આ પરિવારજનો વચ્ચે છે ને, અ આવી ગયું છે, એક જે છે. કારણ કે લોકો મોબાઈલમાં અને મોબાઈલમાં જ રહે છે. તો એનાથી જે છે એ લોકો વચ્ચે અંતર અંતર વધી ગયું છે, અને એક જ ઘરમાં રહેવા હોવા છતાં એકબીજા સાથે વાત કરવા બદલે મોબાઈલ માં વ્યસ્ત રહે છે.
હા એ તો છે જ જેના કારણે પરિવાર સાથેનો સમય વધારે ઓછો થઈ ગયો. જયારે બધા પરિવાર એક સાથે મળીને જમતા હતા. અને બધા જમીને પછી જયારે બેસતા હતા દિવસ ની દિનચર્યા બધા ને કેહતા હતા. એ બધું અત્યારે બધાને ભૂલાઈ ગયું છે. અત્યારે કોઈ જમતા જમતા જમતા પણ એમનો ફોન યુઝ કરતા હોય છે, કોઈ પરિવારને સરખો સમય નથી આપી શકતા. બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે, જેના કારણે એમના પરિવાર સાથે કોઈ એમનો સંપર્ક એટલે કે જેટલી પહેલા વાતચીત થતી હતી, એટલી અત્યારે થતી નથી.
હા, એ તો તમે સાચી વાત કીધી. અને અ છેલ્લે તો એક જ તાર નીકળે. કે જો આપણે મોબાઈલનો ઉપયોગ જે છે. જરૂરિયાત મુજબ કરીએ, તો તે આશીર્વાદ છે. પરંતુ મેં કહ્યું એમ. કે કોઈ સારી વસ્તુ ન પણ જો વધારે વળતો ઉપયોગ થવા લાગે. તો એ પણ પછી અભિશાપ બની જાય છે.
હા હું પણ અંતમાં એટલું જ કહીશ કે મોબાઈલ એપ ખરાબ નથી તેનો ખોટો ઉપયોગ ન કરવો જોઈએ, એનો યોગ્ય સમય સંયમ સાથે મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ. તે આપણા જીવનને વધુ સરળ અને સફળ બનાવી શકે છે.
હા સાચી વાત છે. સારું સારું તમારી જોડે વાત કરીને આનંદ થયો.
હા મને પણ આનંદ થયો.
આવજો.
આવજો.